હલો હાઈ ક્રિશા શું કરો છો?
હ બેઠી છે, અત્યારે પવાન આવે છે થોડો બેઠી છું ઈચકે
અચ્છા આવી કરવી નો પવન પાવન ખાવ છે એમને
હા, ગરમી બો હતી આજે થોડો પવન છે એટલે બેઠી જ ગઈ
હાએ તો છે આ વખતની તો ગરમી બાપા બહુ ખતરનાક છે.
હા
અને તમે તો સિટીમાં રહો છો ને
હા
સિટીમાં તો બઉ હશે હું તો ગામડે રહું છું અત્યાર તો તો ભી મતલબ સિટી ના લેવલે થોડી ઓછી હોય એમ
પણ એલે ત તો બહુ ગરમી હોય છે તે વાત ચાલતી રોજની વરસાદ બી એક દિવસ પડ્યો પછી પડ્યા નહી એટલી બધી ગરમી છે
હા અને અત્યારનું તો વાતાવરણ બી કેવું મતલબ બાફ મારે એવું કર્યું મતલબ તડકો આવતો નહી અને વાદળા જ કરે બીજ તરફ
હા હ ત્યારે એટલે જેટલુ બને એટલું પછી ઘરે રહીએ સારું લુ લાગી જાય
હા એ બી વાત સાચી
હમ
તમે મતલબ શ શું એસી છે તમારે
હા એસી તો છે પણ એટલે આમ આમ કરે બહાર નીકળવા હોય તો ગરમી હોય ને
હા એ બી છે કેમ કે ઉનાળામાં તો એસી વગર તો સિટી માં છૂટકો જ નથી એટલે એવું બને વાત એસી માંથી બહાર નીકળી ને તો જે હીટ
હા બહુ ગરમી લાગે પછી
એજ ને આખો દિવસ મન થાય કે ભાઈ આખો દિવસ આઈક્રીમ ખાતાકરીયૈ
હા અત્યારે તો ગરમીમાં એવા તો આમ બધું ચાલતું હોય આઈસ્ક્રીમ ગોળા એ બધું
હા એ તો છે લારી બહુ થઈ કે ઘોળાની લારી તો મતલબ દ દરેક લ ચોકડીએ ચોકડીએ
હા અત્યારે તો બધા સ્ટુડન્ટસ પણ આવી રીતે બોલો ને ધુઆમ ખોલે છે
હમ કે સુભોળો ખાવાનું ગમે કે પછી આઈસક્રીમ
હા તો બંને બાળપણ વધુ ઘોડો સમય માતો
ઘોડો આ વેબી વાત સાચી પણ ગળું ખરાબ નઈ થઇ જતું એનાથી મતલબ પેલા જે કલર પેલા હોય ને
હા એટલે આમ જોઈએ
અચ્છા બરાબર બરાબર તો અત્યારે કઈ બાજુ
કઈ ને અત્યારે તો હવે વિચાર હતો હવે જવાનો આઈસક્રીમ ખાવા પછી લેટ થઈ ગયું કામ આઈ ગયું એટલે પછી ના ગય
અચ્છા હા તમે તો અમદાવાદ છો ને
હા
અમદાવાદ માં તો નીકળો બાર વાગે કોણ રો તમને ગોળ
હા એ પણ છે પણ પછી બીજા દિવસ સવાર વહેલા ઉઠ ઉઠવાનું એટલે પછી
કેમ વેલા કોલેજ હોય તમારે જલ્દી હોય છે અચ્છા
હા તમારે જાવ છો ત હના
હા હું મતલબ અત્યારે ગામડે આવ છું વર્ક ફ્રોમ હોમ ચાલુ છે મારે હા આઈટી આઈટી જ છેરેતલ જોબ છે આઈટીમાં
હા
હા તો એટલે વર્ક ફ્રોમ હોમ છે એટલે અત્યારે તો મજા છે અઠવાડિયું તો પછી ત્યાં જઈશું એટલે રોડની ટ્રાફિક ની ઝંઝટ મારી ઓફિસમાં બોસ ન સાંભળવા વાત જાય બીજું વાત વર્ક ફ્રોમ હોમ હોય એટલે તમને એક વસ્તુ સારી કે તમે ઘરનું ખાઈ શકો ઘરે મતલબ આરામથી રહી શકો અને
ટ્રાફિક ન ન બધું કશું
હા અમદાવાદ નું ટ્રાફિક ન તો હવે શું કે લવું બધાને ખબર જ છે
એટલે એજ વસ્તુ અને મારે તો પાછી મતલબ ઓફિસ છે બી દૂર એક કલાક થઈ જાય જ હતા
બરાબર
હા હા
દૂર દૂર ખરું નેમ એનામા પછી આટલી બધી ગરમી હોય.
હવે શોપ શોપિંગ કરવા જવું છે એક વાર અમદાવાદમાં સારી સારી જ કે લગન માટે મતલબ કાકા ના છે તો કપડા લેવા જેવું છે કુર્તા ને એવું બધું.
હા બરાબર.
તો તમારે છે કોઈ મતલબ દુકાન ભાળમાં કે. સારા અને સસ્તા મળતા હોય.
મને એટલો બધો આઈડિયા નથી.
હા.
હ. તમે કોઈ ગયા. ફરવા ઉનાળામાં.
હા ઉનાળામાં ફરવા તો ઉદયપુર ગયો તો.
હા.
ત્યાં ફરવાલાાયક તો બઉ સારી ય ગયારે.
હા ઉદયપુર તો બધું એમ પેલેસ ને બધું સારું છે.
હા પેલેસ પછી રાજા રા જા મહારાજા ને જે વસ્તુઓ બતાવે એ લોકો તો ખાસું બધું મતલબ એક્સપ્લોર કરવા જવું ત્યાં
હા પછી ત્યા લીક છે એવું બ તોબી સારું છે ઘણું.
તમે ગયેલા છો ત્યા
થોડી નાની હતી ત્યારે ગઈ તી તો એ પછી જવાયુ જ નઈ.
હા એ તો ઉનાળા માં તો મોસ્ટ ઓફ મને મતલબ વોટર પાર્ક જેવું વધારે ગમે કેમકે પાણીમાં પડ્યું રહેવું. મતલબ મજા આવે લાયટલી મતલબ સ્લાઈડ વાળી જે
અને અત્યારે તો વોટર પાર્ક કેટલા બધા નવા નવા. ખુલ્યા છે.
હા એજ નઈ અમદાવાદ નજીક આપડે પેલો મહેસાણા વાળો છે ને પ્લી છે શંકુજ છે એમાં હમણાં જ ગયા ત અમે. રાઈડ્સ બી બઉ છે અને મતલબ ડિસ્કાઉન્ટ ભી હમણા આપ છે.
હા ભીડ પણ હોય છે એટલી
તો છે ભીડ તો વેકેશનમાં તો રહેેવાની ભીડ તો
બાકી બાકી બીજું કો શાંતિ
હા બસ શાંતિ
મતલબ અત્યારે તમે અમદાવાદ છો કોલેજ જાઓ છો કે એક્ઝામ ચાલુ હતી
તો બાકી છે એટલે જવું જવું પડે એટેન્ડસ માટે એટલે જઉં છું
તમે તીજા સેમ માં છો રાઈટ ને અચ્છા હા હા તો તમારે બીકોમમાં કેટલા છે અરે
ટોટલ છ
અચ્છા છ સેમ હ ત્રણ વર્ષની કોલેજ થાય
હા
બરાબર એક ફ્રેન્ડ કરવાનું વિચારતોો હતો બી કો
હા એટલે બી કોમ એટલે સાઈડ કોર્સ કરું છું બીજો એક કોર્સ કરું છું બી કોમ જોડે
બીજો કયો
એક સીએમ એ કરીને છે સીએ ટાઈપ
અચ્છા સીએ ઓકે ઓકે ચાર્ટડ ચાર્ટર એકાઉન્ટન્ટ એજ ને બઉ ડિફિકલ્ટ છે તો મે સાંભળ્યું છે એવું હ
એટલે એમાં પછી એટલે એમાં બેચલર ડિગ્રી જોઈએ કોઈ એટલે એઝ અ સાઈડ કોર્સ બી કોમ પણ કરું છું એવ છે
અચ્છા હા બીકોમ મતલબ મારે એક ફ્રેન્ડ કરવાનું વિચારતો હતો તો એને એક કન્ફ્યુઝન હતું કે મતલબ બીસીએ લઉ કે બી કોમ
હા મ જે બીસીએ સારું છે લી કોમ કરતા કે વિશે થોડું આમ આગળ ફ્યુચરમાં થોડું બીકોમ કરતા વધારે સારું પડે બીકોમ તો હા, બી કોમ જોડે તમે કઈ બીજો કોર્સ કરે તો હજુ ચાલી જાય.
બીજો કોર્સ મતલબ સાઈડમાં કરો મતલબ કઈ રીતે ડમી લઈને એમને?
એટલે બીજો કોસ એટલે જેમ કે આવ સીવે શિવામે બીજું કઈક હા, ફોરીનની કોઈ કોસ છ તે કરી લવા એવું.
મતલબ મતલબ બી સી એ કરવું હોય તો તમે ફૂલ ટાઈમ કરી શકો બટ બી કોમ જેવો કોર્સ કરવો હોય તો
હા એટલે કરો એટલે તમારી હા એટલે એવું કમ્પલસરી તમારી ઈચ્છા હોય તો એમને બી કોમ બી કરાય. પેલે તમારે થોડુંક મજા આમ બેનિફિટ જો તે.
હા એ તો વાત સાચી કે બી કોમમાં તમાર મતલબ થોડું ફ્યુચર ડર લાગે તો સાઈડમાં કર્યું હોય એ કામ આવે.
હા એમ, બી સી એ બી સારો કોર્સ છે અત્યારે તો બવ એડમિશન છે બી સી એમાં પણ.
આઈ ટી માર્કેટ અત્યારે થોડુંક અ છે તેજી માં એટલે.
હા એટલે બી સી એ તો સારો ઓપ્શન છે. એમાં પણ આઈ થિંક ત્રણ વર્ષ જ છે.
બી સી એમાં ત્રણ વર્ષ છે. હા એ તો બી સી એ નું તો ખબર હતી બટ બી કોમ નું ખબર નતી મને. કે ત્રણ હોય કે ચાર હોય.
હા.
અચ ઓ ઓકે તો હવ વાંધો નહી આઈસ્ક્રીમ તમારી રહી ગઈ બટ હવે
હા, હા સારું. તને
ઓકે ઓકે.